હા કેમ છો?
મધ્યા મા તમે કેમ છો?
બસ મજામાં જો-
હા
સુું કે તબિયત સારી ને-
હા સારી એકદમ મજામાં તમે જમાઈ ગયું તમારું
હા શું -
જમાઈ ગયું-
હા હા-
હમ.
હા બોલોલો
આજે મારે મોબાઈલ ઉપર વાત કરવાની હતી.
હા હા બોલો ને
હમ મોબાઈલ ઓછો પડતો વાપરવો જોઈએ આપડે ક્યારે પણ- મોબાઈલ આપને વચ્ચે નો સંબંધ છે બાળકોને વધારે પડતો મોબાઈલ ના આપ- -હો જઈએ.
હા હ એ વસ્તુ તો સાચી જ છે. કે અત્યારે ફોન ના લીધે તો- અ કેવાય ને કે ઘરના સદસ્યો જેટલા હોય એટલા પાસે ફોન હોય. તે એકબીજા સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી હોતો
હા બરાબર
હા કેમ કે અત્યારે જે રીતે ટેકનોલોજી આગળ વધતી જાય છે. ફોનમાં પણ કેટલું બધું નવું નવું આવે છે. કે જેના લીધે આપણેે આપડા ઘરના સાથે પણ સરખી રીતે વાત ચિતિત કરી નથી શકતા કે ફોનમાં જ પૈડા હોય છે. બધા ઘરના નાના મોટાથી લઈને બધા જ
બરાબર
હા
અને આજકાલ ન સમ ટેકનોલોજી પણ બધી વધી ગઈ છે.
હા હા પણ એક રીતે સારું પણ છે કે પેલા એવું હતું કે ફોન નહતો તો આપણેે બીજા કોઈને બીજા ગામ કે બીજા આપણે દેશ કે ગમે ત્યાં દૂર હોય તો આપડણે વાતચીત થતી નથી.
હા પેલા સંદેશ દ્વાળા વાત થતી બતી આમના તો મોબાઈલ થઈ ગયા. જયારે પોહોંચીે ત્યારે જ વાત થ ત્યારે સંદેશ દ્વારા હમણાં તો ક્યારે બી કોલ કરો અત્યારે બી વાત કરો એવું થઇ ગઈ છે.
હા તમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે વાત કરી શકો ગમે એટલું દૂર હોય બે મિનિટમાં ફોન લગાવીને ચાલો વાત કરી લે એ આપડે શું કય આ દેશ ના હોય કે બીજા દેશ ના હોય કે ગમે અહીયા હોય આપણે વાત વા થાય છે તો એનું સારું છે કે એક આબીજાના હાલ ચાલે આપડણે પૂછી શકીયએ છીએ
બરાબર
ને ફન હા ને ફોન છે તો અત્યારે
ફોન છે તો બધું છે આજના બાળકો માટે હા ફિલ્મો એવું કઈ કઈ જોવાવામાં પણ ઉપયોગ મદદગાર છે મોબાઈલ
હા
અને આજકાલના સમયમાં બધું નોકરી ગયું છે લેપટોપ છે. કોમ્પ્યુટર છે બધું.
હા
પેલાના સમયમાં એવું ન હતું કે કોના ઘરે જઈને પછી જોવામાં આવતી હતી ટીવી આજકાલના સમયમાં ઘરા ઘર મોબાઈલ થઈ ગયા છે. તો બીજાની ત્યાં જવાની જરૂર જ ના પડે ઘરે જ બધું જોવા મળ્યું હા બોલો
સાચું છે ને અત્યારના જે આ ઓનોલોજી આગળ આગળ વધતીએ દેશ વિદેશ સમાચારો પણ જોઈ શકે છે તાત્કાલિક કે અત્યારે શું થાય છે એવું. અહં દેશ જના ગામમાં સુ થયું છે. કે અત્યારે વરસાદ છે તો ક્યાં વધારે વરસાદ પડ્યો છે ક્યાં ગરમી છે.
હ બધું જોવા મળી જાય વાતાવરણનું.
હા હા
કે એક ફોન છે તો સારી પણ વસ્તુ છે ને ખરાબ પણ છે. કે એના લીધે આપડણે કે સોશયલાઈઝ નથી થઈ શકતા અને એક છે કે એના લધ માહિતી પણ મળી શકે છે.
હાપ બરાબર
હ હા એ ફન સારું પણ છે ને નુકસાન પણ છે. આપડે એ આપણેે જાતે જ સમજવું જોઈએ કે કેટલો કરવો ને કેટલો ના કરવો
હા આપણા પર છે કે ઓછો કરવો કે જાસ્ત કરવો એ બધું આપણા પર છે.
હા.
પરિવાર અને મિત્ર સાથે પણ તુરંત સંપર્ક કરી શકાય છે આપણો અને ઓનલાઈન શિક્ષણમાં પણ ખુબ મદદગાર છે આપણું. ઇન્ટરનેટ દ્વારા માહિતી પણ સરળ રીતે મેળવી શકે છે. એવું બધું ફોટો વિડિયો લાઇવ વિડિયો સાચી શકાાય છે. ઈમરજન્સી તરત મેળવી શકાય બધું આજકાલના સમયોમાં
સાચું છે કે
તો ફિલ્મો ગેમ્સ આનંદ લઈ શકાય બધું
હા.
વધુ પડતો ઉપયોગ ન બગાડ કરવો જોઈએ મોબાઈલ ન ફોન આંખો ઉપર ખરાબ અસર થી શકે નાના બાળકો ઉપર ઊંઘમાં પણ ઘટાડો થાય
હા હા સાચું છે ને કે અત્યારે
ઉપયોગ ન કરવો જોઈએ મોબાઈલ નો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એમ કેવા માટે એવું વ સ્લક બધું હોયને એટલા માટે ન કરવો જોઈએ એ લોકો એ વધારે પડતો ઉભો મોબાઈલ નો
હા એ પણ સાચું છે પણ અત્યારે શું કેવાય કે અત્યારે ફોનમાં જ બધું થઈ ગયું છે અત્યારે તો સ્કૂલમાં એને લેસન પણ એ લોકો ફોનમાં જ આપતા હોય છે.
કે ફોનમાં એ લોકોને કરવું પડે. અને ત્યારે જોઈએ તો, નવા નવા ક્લાસ પણ આવતા હોય છે યુટ્યુબમાં નાતે તો છોકરાઓ એમાંથી વધારે શી ખે છે.
નવી ભાષા, નવી કૌશલ્ય શીખી શકાય. બધું એના પર જ છે ને
હા હા અને
અને મોબાઈલ એક ઉપયોગી સાધન શું પરંતુ તેનો ઉપયોગ આપણા હાથમાં છે. કેવી રીતે કરવો શું કરવું
હમ્મ હા
ઉપયોગી રીતે કરે તોજ જીવન સરળ બને ને તો ખોટી ઉપયોગ રીતે કરે તો નુકસાન પણ પોહોંચાડી શકે છે આપણા શરીરનું
હા તારે જોઈએ છે કે અત્યારે નાના છોકરાઓ ફોન જોતા હોય છે. તેની આંખો ખરાબ થઈ જાય છે નાની ઉંમરે એ લોકોને ચશ્મા વધારે આવી જાય છે. નંબર આવી જાય છે. અને કેટલા એ અલગ અલગ પ્રકારના રોગો થાય છે એ લોકોને.
હા બરાબર.
હા! પેલા જોઈએ તો છોકરાઓ. રમતા હોય છે. વધારે એટલે એને એક્ટિવ વધારે હોય છે. છોકરાઓ એના લીધે એ લોકો. અ શું કેવાય એનુ મ મગજ એ બધું સારું ડેવલપ થાતું હોય ત્યારે ફોનમાં ને ફોનમાં એક જગ્યા પર બેઠા બેઠા રહેે છે છોકરાઓ તેમને એ લોકોને નુકસાન થાય છે વધારે.
હા બરાબર.
હા. કે ફોન એમ પણ સારું નથી કે ફોન નો વધારે આપ આપે ઉપયોગ કરીએ. તો ફોન આપડ સેજને નુકસાન પણ કરે છે.
આજના સમયમાં આધુનિક યુગમાં. મોબાઈલ અને ફોનનો ઉપયોગ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે આપણા.
હા, એ પણ સાચું છે કે એના વગર ચાલતું જ નથી. અ કહેવાય છે ને કે એક.
ઇલેક્ટ્રોનિક ઉપકરણ પણ બની ગયું છે.
હા હા! પણ કેહેવાય છે ને કે આપડે.
પરિવારને પણ થોડો સમય આપવો જોઈએ આપણ કાયમ જ મોબાઈલ જોવા માંડી. માનસું તો પછી પરિવાર પણ આપણી સાથે ઘર બેખર બધું. થઈ જશે એટલે પરિવારને પણ સમય આપવો જોઈએ.
હા એ પણ સાચું છે કે અત્યારે. જેમ કે ફોન હોય તો બે ભાઈ બહેન હોય તો બે બાજુ બજુમાં જ બેઠા હોય. પણ તો એઈ એ લોકો પો પોતાના ફોન માં પડડ્યા હોય મા બાપુ તો પણ એ. ફોનમાં પડ્યા હોય છોકરા નાનકડા રમતા હોય તો એ લોકો મા-બાપ એના પર ધ્યાન નથી દેતા ફોન જોયા રાખે છે. એટલે અત્યારે બધા ન અ વધારે કરતું નુકસાન તો ફેમિલીને જ થાય છે કે? સાથે
અને મોબાઈલ વધારે જો જોવાથી ગરદ અને પીઠનો દુખાવાની પણ સમસ્યા થઈ શકે છે. વધારવાની
છે, હા.
પછી
તો અત્યારે કેતા નથી એ કિડની વગર ચાલશે પણ ફૂલ વગર નહી ચાલે.
મોબાઈલ ખરાબ નથી પણ ખોટો અને વધુ ઉપયોગ પડતો ખરાબ ન છે. તેથી આપણે સમયનો આયોજન કરીને મોબાઈલ નો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે બધું
હા, હા. કે એનો સરખી રીતે આપણે ઉપયોગ કરીએ તો સૌથી સારું. ટેકનોલોજી છે અને સાધન છે. અને જો એનો વધારે જ ઉપયોગ આપણે સરખી રીતે ના કરીએ એનો ગેરઉપયોગ કરે તો એ આપણું નુકસાન છે, બો.
પછી અને આજના સમયમાં બધું સોશિયલ મીડિયાને બધું જોઈ શકાય સ્ક્રીન ટચ મોબાઈલમાં પેલાના સમયમાં બધું જોઈ ન શકાતું હતું.
હા, પેલા તો કઈ ખબર જ નહોતી કે શું થાય છે, આપણે આજુ બાજુના ગામમાં કે આજુ બાજુના દેશમાં શું થઈ રહ્યું છે કંઈ ખબર જ ન હોય કોઈને ને અત્યારે બધું જ આપને ખબર પડી જાય છે.
તે બાજુ થાય, ને આ બાજુ તો બધા ને ખબર પડી જાય ક્યાં થયું તે થયું હમણાં. યુદ્ધનું પણ બધાને ખબર પડી ગયું હતું કે યુદ્ધ ચાલે છે, એવું.
હા. ને ફોન ન હોય તો કોઈને કઈ ખબર જ ન પડે કે શું? વિદેશમાં શું થાય છે, ને શું નહી?
હા, બરાબર.
એ હા. ને કંઈ ની સારું ચલો આજે આ ટોપિક ઉપર વાત કરીને મને બઉ ખુશી થઈ
મને પન ચાલો મળીશું પછી
હા, મળીએે ચાલો.
હાં ચાલો.